આવાજ આવ્યો
હોવે તમારો અવાજ આવે છે મને તમારો અવાજ મને મારો અવાજ તમને આવે આવે છે ને
હા, આબે છે તો આપ આજે આપડે શેના ને વાત કરીશું
અ ઈ્છવાત
પીચર વાડા સ્ટેડિયમમાં જોવા જઈએ એમને
મારી ઈચ્છા હતી હમણાં આઈપીએલ વખતે ત્યારે મારા ફેમિલી સિચ્યુએશન ના કારણ હું મેચ જોવા નતો જઈ શકેયો તો હવે આપડે જઈએ
પણ હવે આપડે કઈ મેચ જોવા જઈશું હવે તો એ કઈ મેચ છે પણ નઈ ને
નહી આપડે અત્યારે ધાર કે ઈંગ્લેન્ડ જવાનું હો પણ ઈંગ્લેન્ડ તો થોડું વધારે આપડે કોષ બાર જતું છે જોકે આપે ઈન્ડિયા એ અને શ્રીલંકા એની જોનો મેચ ચાલુ હતી. તી એવી જોવા જઈએ તો કેવું રેહ્યું તમને ઈચ્છા હોય તો.
પણ એમ નઈ એ ક્યા ઈન્ડિયામાં હતી એ પણ ઈન્ડિયાની બહારજ હતી ને
હા તો ઈંગ્લેન્ડ જેવું થોડું વધારે કોસ્ટલી થઈ જાય એના કરતાં આપણે અહીયા ટ્રેનમાં સફર કરીને પણ જ શકીએ એટલે તો એ આપડા બજેટ ફેન ફેનરી
પણ એમ નઈ જે ઈન્ડિયા એ અને શ્રીલંકા એની મેચ હતી ને તો એ શ્રીલંકામાં હતી ને એમ કહું છું.
અ આપડે તગન જઈએ તેનું કલ્ચર જોઈએ મેચ હોય ત્યારે મેચ જોવાની પછી આપણે ઇન્ટરેસ્ટ ના આવે મેચમાં એટલું તો આપણને લાગે કઈ ઈન્ડિયા હારવાનું છે કે ઈન્ડિયા જીતવાનું છે. તો આપડે ત્યાં આજુબાજુ કન્ટ્રીમાં ફરવાનું લાવણ રાવણની લંકા જોવાની તં જે અનેક વસ્તુઓ જોવાની એવી રીતે..
હતું પરંતુ ઇયે એ ઓમ આઉટ ઓફ કન્ટ્રી થયું ને ક આપણા દેશમાં તો નથી ને એમ
હવે તમે વિચારો આપડે ઈંગ્લેન્ડ જવું હોય તો આપડે એરોપ્લેન માં જઈએ તો કમસે કમ બીસ થી ચાર જણા જઈએ તો પ પત પચીસથી ત્રીસ હજાર રોઉન્ડ કોસ્ટ થઈજ થાઈ આવાની જવાની
તમારે સૌથી પહેલા પેલા સૌથી પેલા વિઝા જોવે એના માટે અને એ તો તમને શ્રીલંક શ્રીલંક કા જવું હોયે તો પણ વિઝા તો જોએજ તમને એટલા માટે તમારે પેલા સૌથી પેલા વિઝા કટાવું પડે. પછી તમે ઈંગ્લેન્ડ જાઓ કે શ્રીલંકા જાઓ એમાં કોઈ ફર ના પડે અને આ બધી મેચો તો ચાલતી રે આઈપીએલ માં કેવી મજા આવી તમને
આઈપીએલમાં મને તો જો કે મજા આવી તમે કઈ ટીમને સપોર્ટ કરતા હતા.
હું તો ગુજરાત ટાઈટન્સને કરતો હતો અને તમે તો આરસીબીને કરતા હશો નહી.
ના ના હું પણ સેમ ટુ યુ હું પણ ગુજરાત ટ્રેગર્સને સપોર્ટ કરતો પેલા હું જેમ કે આસીબ કરતો તો પણ પછી મને આરસીબ માં એટલો ઇન્ટરેસ્ટ ના એટલે હું ગુજરાત ટાઈટસ માગીશ.
હા એ તો મને એવું લાગે છે કે તમે જ્યારથી કેટલા વર્ષથી તમે ગુતરાત ટા સ કર છો હમણાંથી
હ એક તોણ વર્ષથી હ બે ત્રણ વરષથી સોરી ગુજરાત આવ જે એમનો એક વરષ ખાલી મનને એટલો બધો આઈડિયા નહોતોું કેમ કો નવી ટીમ હતી એટલે હા પછી મને લાગ્યું ગુજરાતમાં સારા પ્લેયરો છે.
આ તો પછી તમામમાં જ ક્યાંક એવું છે એના કારણે જ ગુજરાત જીતી શકતું નથી નહી તો ત તમે જ્યારે તમે ગુજરાત રાઈટર્સને સપોર્ટ નતા કરતા એ વખતે ગુજરાત જીતું હતું જીતી ગયું તું એની ફર્સ્ટ મેચમાં જને પછી તમે કીધું કે પહેલા સીઝન સિવાય પછીલી બધી સીઝન જોઈએ તમે ગુજરાત ટઇટ માટે તો એ પછી એક સિઝન જીત્યું નથી અને તમે બી ને પહેલા સપોર્ટ કરતા હતા આરસી બી નોતું જીતું અને હવે તમે ગુજરાત ટાસને સપોર્ટ કરવા તો આરસીબી જીતવા માંડ્યું સતત બે ટ્રોફી જીતી ગય
એ તો હવે મારે માનવું એવું છે કે પ્લેયર આળખું રમતા નથી કારણ કે જો તમે જુઓ તો આરસીમાંમાં આઠ પ્લેયરોધી બેટિંગ હોય એ એવું ના હોય અમારા થોડીને વાત હોય હવે તમે માણસો ની આઈપીએલ ચાલ હતીને એટલે મારો ભાઈ હતો એક એને હું કેતો ને ધારો કે ગુજરાત બોલિંગ કરતું હોય સામે આરસી બી હું કહ કે આ ઓવરમાં વિકેટ પડશે તો એ વિકેટ પડે ને પડે ને પડે તમે એની સો ટકા ગેરંટી મુ લ
હા તો પછી તમે ફાાઈનલમાં એવું કેમ નાખી તું
ફાઈનલ ન મેં કીધું હતું ને બે ભવિષ્યવાણી સાાચી પડી હતી પછ મેં એમમે કીધું તું ક પલી કવર માં ને
તમે કેમ કીધું કે હું જે કહું એ તો તો તમારે એમ ના કહેવાય કે ગુજરાત ટઇટન જીતી જાય
હા પણ એ તો મેં ગેમ કીધું તું ગુજરાત ટાઇટન જીતી જશે પછી ગુજરાત ટાઇટનસ કેવી વિકેટ લીધી પણ આ જે કોહલી હતો એ આઉટ ના થયો એટલે કોહલી આઉટ થઈ ગયો હતો પસી બીન તાકાત નથી જીતવાની
હા એ તો છે હવે બધા ના નસીબ ઉપર વાત હોય પરંતુ તમે પેલું જોયુંપાસ સૂર્યવંશીનું
એમે વૈભવ સૂર્યવંશ એ પરફોર્મન્સ જોયું એને સારું પર્ફોર્મન્સ કર્યું આઈપીએલમાંને કક સસ ઓવર નાન્ટ થ્રી રન મારે એટલે જોકે વર્લ્ડ રેકોર્ડ તોડવા આવ્યો હતો આઈપીએલ ન સેન્ચુરી ન પણ સારું કેવાય એટલે પંદર વર્ષની ઉંમરમાં હું એ કમસે કમ પંદર થી સોળ વર્ષની ઉંમર માં છું એને જોઈને મારા માતા પિતા મને એમ કેવા માંડ્યા કે તું એ ક્રિકેટ કોચિંગમાં ગયો હોત ને આવી રીતે રમ્યો હોત તો કેવું સારું હતું પછી એ મન જો કે એટલો બધો ઇન્ટરેસ્ટ ના ત્યારે ક્રિકેટમાં
હા એ તો છબી અ લગવાય
જે કીધું કે વૈભવ સુધવંશી એ સત્યાવીસ ગોલમાં બાણું રન કે ત્રાણું રન કરયા હતા પછી તમે હમણાં ઈન્ડિયા એમાં રમ્યો એ વખતે તમે જોયું એ વખતે નેવું ટકા નાઇન્ટી પર્સેન્ટ એ સેન્ચુરી મારવા ઉપર જ તો કક નાન્ટી એટ રન કરી દીધા ટવેી સેવન બોલમાં એટલે સત્યાવીસ બોલમાં અઠ્ણું રન કરી નાખ્યા હતા બે જ રન જોતા જો એને બે રન દોડીને લઈ લીધા હોત ને તો એની ફાસ્ટેસ્ટ ગંતુ એને એવું ના કર્યું ખબર નહી કેમ અને સો ટ્રમમાં ગ આઉટ થઈ ગયો ન તો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો તેને
એનો લક્ષ શાક નતો આપતો થોડો ગણો અને આમાં ઈન્ડિયા ને શ્રીલંકાની મેચમાં બા થોડી કોમેન્ટસ કરતા હતા કે આમાં બ સૂર્યમશ ખાડા માંથી માટી કાઢતો હતો મતલબ ક કામ હશે એને માટે અને પછી પાછળ આ ઋતુરાજ ગાયકવાડ પછી તિલકવાર માં એ બધા ખાડો પૂરતા થાય એ વા જે મે તો વૈભવ સુયૅવંશી પાછળ છેલ્લી કોઈ રમ્યું નોતુ એના કારણે ઇન્ડિયા મોસ્ટ ઓફ મેચ હા હાર્યું છે
હ ના ના એટલે શું હતું ભાઈ ભ સૂર્યવંશ રમે જે રમે તો ને ખતા ના એનુ કારણ એકજ હતું કે એની આગળની મેચ જયારે હતી ને શ્રીલંકા સામો એ વખતે વૈભવ સુયૅવંશી ના એકજ શ્રીલંકન હરામ પ્રીત કરી કરને કા એવું હતું એમ એ પ્લેયરને એ શ્રીલ કા સૂર્યવંશીને એમ કીધું કે તું જે નાનો છે અને બાળકોને આ ગેમ નથી એટલે વૈભવ સૂર્યવંશીને ગુસ્સો આવ્યો અને એને સામે વાળા પ્લેયરને ધક્કો માર્યો એના કારણે વૈભવ સૂર્યવંશી ગુસ્સામાં હતું શ્રીલંકા માટે અને પછી જયારે ફાઈનલ એના માટે રમવામાં આવી ને એટલે એવું થયું એટલું બધું
અને નામે એ બોલો તો લાલા આઈપીએલ કે પી નહી એ જેમ તું છગે દેેશા ક પી ઇન્ટરનેશનલ પીચ છે ને એવું કાંક પણ એ બોલે તો અને એના કારણે જોકે વૈભવને પહેલી વાર હતું એટલે દંડ ફર ની વાત થઈ પણ જોકે એને દંડ ફરકાર્યો ન કેમ કે હજી તે એટલું બધું એફોર્ડ કરી શ ના ની પેલી વાર હતું એટલે એના માટે હવે જો વૈભવ સુયૅવંશી આવું કરે તો એ મારી શક્યતા મજા પ્રમાણે એને દંડ થઈ શકે
એવું નતું એમાં એવું હતું કે શ્રીલંકન પ્લેયરે જ સૌથી પહેલા અ વૈભવ સુયૅવંશી સૂર્યવંશી ને ચીડાવવાનો અને એને ગુસ્સો અપાવવાનો ટ્રાય કર્યો હતો એના કારણે મેચ ફેરીનો દંડ શ્રીલંકામાં શ્રીલંકાની ટીમે અપીલ પણ કરીધ બસ રંધુવશી ને દંડ થવો જોઈએ પરંતુ ના થયોને એનું કારણ એક આ્યું જ છે મેન કે સૌથી પહેલા શ્રીલંકા ના પ્લેયર હતો ને એમને સર્યવંશીને બોલો હતો એના કારણે શુરુઆત થઈ થી અને શરૂઆત થી હોય એમને દંડ પેલા કરવામાં આવે એવું હોય
આમાં આઈપીએલ ના કોમેન્ટ રણ્યું શું કેતા હતા કે એક બિહારી સબ ને ભારી તમે વાત આપી એટલો નાનો છોકરો હતો તો એટલા મોટા સામે લડી શક્યો તો તે પછી જો ઇન્ટરનેશનલ બોલર સામે તમે જોયું આઈપીએલમાં હ સામે પેલો છ્કો મારો એટલે પેલા જ બોલે છક્કો મારે એટલે કેટલું કાથું કહેવાય ભુમરા એટલે યોરકર કિંગ કહેવાય બધા જે ઇન્ટરનેશનલમાં બે બેસ્ટમેન હોય એમની તો તો તારા નામ ક્યાં બોલે છે મારો ક બુમરા પેલા બોલે ખાતા હો કેમ કે એમને લાગે આમાં જો મારવા ગયા તો આઉટ જ થવાની સંભાવના પણ વૈભવ સુયૅવંશી મતલબ જરો હતો કે એને પેલા બોલે સિક્સ મારી
એટલું નહી પાછું પેલા બોલે સિક્સ મારી ને તે એવું નથી એમાં તો તમે હા સાંભળો પેલા તમે જે કીધું ને પેલા બોલેસિક્સ મારી એમને એમ શિક્સ નથી મારુ પાછું પેલા એમને જે એવોર્ડ સેરે સેરેમન હોય ને જે વખતે ટીમમાં આવ્યો એ માટે એ વખતે એને કીધું હતું કે તાર મેરી એક જ ખવાઇશ હૈ ઇસ સાલ કા મે સબસે પહેલા બુમડા કા બોલ ને છગ્ગા મારુંંગા
પહેલી બોલ પે છક્કા મારુગા એનો કોન્ફિડન્સ એટલો હાય લેવાલ કે હાઈ લેવલ નો હોય કે પંદરમાં પંદર વર્ષની ઉંમરે એવા સારા બોલ છકકો માર્યો અને આ વખતે આઈપીએલમાં કેટલું બધું કમાણું હોય. એક ટાટા શિયારા પછી, ઓરેન્જ કેપ લીડરબોર્ડ, પછી સુપર સાઈક મારા ખ્યાલથી એને જોડે છે, પછી બે ત્રણ ઘણા બધા એને એવોર્ડ મળ્યા છે.
ટોટલ એનેને ચાલીસ લાખ અને એક ટાટા શિયાલા આટલું મળ્યું છે એને
તો તો એ કેટલું બધું કેવાય અને એના પાછી હમણા પોતાની મર્ચિડીસ ગાડી પર છોડાય તમે ન્યૂઝ સાંભળી
હા અને પણ એ બધું એનું એ બધું શું કરશે એનું કારણ કે ત્યાના જો તો લાયસન્સ આવી શકશે નહી ને કારણ કે અઢાર વર્સ તો થયા નથી એના
હા હજી એની ઉમર જાય ની ચલાવવા માટેની આ તો પણ એને શોખ માટે લી કમાતા પિતાના સપના પૂરા કરવા માટે લીધી હોય, કેમ માતા પિતાનું સપનું હતું કે બર સરીવાનસી મોટો ક્રિકેટર બને.
હા અને વૈભવ સૂર્યવંશીનો વૈભવ સૂર્યવંશીનો ભાઈ
આના માટે બધી
વૈભવ સૂર્યવંશીનો ભાઈ છે ને તો એને પણ એના પિતાજી તૈયાર જ કરે છે. આવી રીતે ટીમમાં રમાડવા માટે એમને પણ કાક બસો બોલ એકસો દસ બોલમાં એકસોનેએસી રનની મતલબ ઈનિંગ રમી તો એ ઈનિંગમાં એટલે એવું થય સાબિત કે એનો ભાઈ પણ એટલો જ તાકાતર છે અને એને પણ આવી રીતે જો કરીને એના પપા મહેનતથી એને પણ આગળ લાવવા માટે મદદ કરે છે.
દોનો ભાઈ, દોનો ત ભાઈ તો બિહારી સબપે ભારી આ તો પછી સેન્ટરસ મસ્તમ પાવરફ્રુલ બની ગયુ ગમે તે સામે આવે.
હા એ તો હે
તો બાય ઓ ઓકે સારું બાય